એટલા ત ગયા કે કઈ નહી બેઠો છ તમે શું કરો છો
હું જમવાનું બનાવ છું હમ હા મજામાં ફઇન હા એકદમ ફઇન હમ બોલ તું મજામાં મેં મિક્સ દાળ બનાવી છે રોટલી બનાવી ભાત
એટલે મિક્સ દાળ કઈ રીતે બને.
કઈ રીતે બનાવાય.
બધી મિક્સ દાળ લેવાની પછી જેમ કે પેલું શડ કૂતરા માડી પછી મગની બધી લઈ અનેને પલાળી દેવાની એક બે કલાક સુધી પછી એના અંદર મીઠું મરચું હળદર ટામેટું ડુંગળી લસણ અધું નાખીને વિસર લઈ જવાની ચાર થી પાંચ
હા હલો હા પછી.
પછી એને વિસલવાઈ અને પછી એનો ઉપરથી રહી જીરાનો તડકો લગાવવાનો.
મિક્સ દાળમાં કઈ કઈ દાળ આવે.
અડદ પુવે ચણા પછી મગની. પછી મસૂરી હમ લો ગાંડન.
કેમ ત્યાં.
કપડા લેવામાં.
અચ્છા એટલે ત્યાં સારા કપડાં આવે.
હા ત્યાં બહુ મસ્ત પ્રીમિયમ કપડા મલે એટલે રીઝનેબલ ભાવમાં મલે હમ. હું તો ઘર માં પહેરવાના ત્યાં
અને જેન્સ ના કપડા મલે
હા મલે ને બહુ સરસ સરસ મડે ચપ્પલ ટી શર્ટ બધું. બ્રાન્ડેડ વસ્તુ મતલબ બધી હા હમ હમ હું તને વિડીયો કોલ કરીશ ત્યાં જઈને ત્યા જોયું નથી
ના મારા માટે એક ટી શર્ટ લેતા આવજો. લાખો શ્રેણી હોય ને તો હું તને પૈસા કરી દઈસુ એને
સારું સારું હું જઈશ તો તારા માટે લઈને અમાર જવાનું હતું એ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહે છે.
હા એવું એમ
હા તારે બી જવાાય છે ત્યાંથી સવારે આખો દિવસ ઓપન હજ પોલીસ મળે છે અને બહુ અવાળી જગ્યા છે રિવલ ફ્રોન છે ને એ વાળો રસ્તો રસ્તે થી જવાય છે
હા તો મુ ખબર છે હા
એ વાડા રસ્તેથી
ત્યાં મોસ્ટ ઓફ બધા કપલિયા હોય છે ને
કપલ જ હોય છે તું ગયો નહી તો તને કેવી રીતે ખબર
એટલે મને થોડી તો ડિટેલ્સ
હમ એં બધા કપ્પલો જોય છે બહુ સરસ છ તમ લગડે
હ ગાંધી આસમ
હમ આપગડે જઈશું ત્યાં ગાંધી આશ્રમ જોવા હું રેવા આવીઈશ ને ત્યારે
હા જઈશું જઈશું
હ અંકેલી ને ભી લઈ આપણી બીજી શિકષઠા છે હમ બોલો હમ બોલતીું હમ ી બનાઈ લીધથી દાળી બનાઈ લીધી હા હું ફ્રી
પછી
બસ ફ્રી આ ખાલી દાળ વગારવાની છે હઠા
મેં આજ નવા ચપ્પલ લાયગ
તારી વાત ના થાય ને તું ઘરની પરિસ્થિતિ ના સમજ પણ
મેં મારા પૈસાની ચપ્પલ લાવવા કોલ કરી
હમ ના હું તો ચપ્પલ બપ્પલ નઈ લાવીશ હું તો ગોલ્ડ
ત્રણસો ચોસઠ પડ્યા હતા મારી જોડે તો એક ફ્રેન્ડ નો બર્ ડે હતો ત્યાં સો સો રૂપિયા ગયા અને પછી માર જોડે વધેલા પૈસા હતા તો આજ મુું ગયો મમ્મીને લેવા તો મમ્મી કે કે ચલ ડીમાર્ટમાં
લોટ લેવાનો છે મે કીધું ચલ હું મારે ચપ્પલ ભી લઈ લઉં તો કે તારી જોડે છે પૈસા મેં કીધું હા છે વધેલા પડ્યા છે મારી જોડે તો કે સારું લઈ લે તો મેં મારા પૈસાથી લઈ લીધા ચપ્પલ
હમ
ગ્રે એન્ડ બ્લેક કલર ના છે બઉ મસ્ત છે હા આ તો સ્કૂલ બી બપોર ની હ હતી અગ્યયારથી દોડ ની
સરસ સરસ
હમ અગિયાર થી દોડ ની સ્કૂલ તી બઉ મજા આયવી
હા હા
હમ
મારે બી હું તો ના હું તો કોલ કરીન સિલ્વર ગોલ્ડ લઈશ હા બિલકુલ બી કપડા જ ના
મારે બી કપડાં લેવા છે એ મમ્મી એક ચીરી તો દે
હમ એ બોલ
કેરીનો રસ બનાવે છે
હમ સરસ હમ દાળ ભાત બઉ સરસ લાગે કેરી નો રસ ને દાળ ભાત ને શાક હમ બોલ
હલો
બોલ હમ હમેબોલ
હલો
બોલો
કેરી નો રસ બનાયો છે
ના ના સરસ સરસ ભલો બના બોલ મારે ડોગા કપડા લે તો ખબર નઈ શું કે છે
તમે જવાના છો એટલે હમ તમે ન જવાનું કે જવાનું
ખબર નહી આવે એટલો ખબર પડે
હા એ આવે ને એકલો ખબર
શું ભ છે ત્યાં આવે હમ
હમ એ
એવા
હમ હવે એટલે ખવા પડશે જઈવાનું કે નહી જવાનું
હા
મારે શું એક કોલ પતી છે હા કરીશ કરીશ ફાઈનલ કરીશ
હમ
હમ બપોર સનવેડો જે કહેય ને એનું શાક
હમ સનેડો સનેડો એ હ
હમ તારે સ્કૂલ ચાલુ થઈ કે હમ
શબ નહી માનતી તો અબ ન મળતી બાકી તો રડે કરો
કોણતાના
હા
ગો ગોઠ મળી જશે
ગોતું જ છું પ્રોસેસ ચાલુ જ છે ગોતવાન
તું કાલે પપ્પા જોડું પછી પછી વાત કરશ એ બધું
હમ એટલે જોબ મળી જાયને તો સાર કેવા
હા સારું હા જોત
પાઈ ટુશન જવા અજ્યા આવે
શજ દવાજણ
હા ટુશન જેવું છે ની ટપ પડે છે ભણવાનું મારે સાહેબ જે ભણવાય ને એ કઈ ખબર જ ની પડતી
પણ અગિારમાં તો પાર પાડી રેવાનું છે જેમ તેમ ને અગીયારમાં કોઈ સેલ બી ના કરે
નિખિલ એ બારમાનો પાયો હોય છે હા એટલે તો દસમું આટલું ગણિત મને ફાયું દસમાનું
નવમામાં ગયો હતો ને તેવું છે હમ
નવમાં મા ગયો તો દસ મા ગયો તો વીરેન હાથે પણ વીરેને છે ને ડાય શરમ ના પડી તો હવે ત્યાં ની જવાનું આપડે કંપનીનું હમ નામ શું છે કેટલી હા હવે ત્યાં જવાની ઈચ્છા નથી આપડી વીરેનાથે
હમ હમ હવે એક પેલા મારા ફ્રેન્ડસ જતા હતા ને ત્યાં જતો રહીશ.
પ્રિન્સ જાયને ત્યા નહિ જવાનું
એતો શુભલક્ષ્મીમાં ગયો.
શુભલક્ષ વીરેન સરના ત્યાં
હા વિરેન સરને ત્યાં
હમ
મારી ઈચ્છા એ કે છે રણછોડનગરમાં ક્લાસીસ પછી એક વંદેમાત્રમ છે. બને માઇ કોક
અત્યારે તો બધે ઓફર બફર કેમ કે અત્યારે કોના ક્લાસીસ એટલા ચાલ તા નથી પેલા બધા બહ ઓફર એમ ઓફર એમ હમ હમ ના હવે વિરેન સરના ત્યાંની રાખવાની
હા
હમ
એ તો બહાર મ રખાઈ જઈશ રૂમ ના. કેમ કે બહાર ન સારું પણ આવે.
મારે તો ઈચ્છા નથી તલાસીસખવાની કઈ પૈસા જ લ
હા એ પેલા જોવું પડે ઘરનું પેલા જોવું પડે.
તો પછી. જો યુટ્યુબ માં બી ભણ મેં આ વિચારજ ને થોડું
હમ હા એ ઓ ભી બહુ મસ્ત મસ્ત બના લ એ યુટ્યુબમાં ભી.
હા દૂધમાં બી સારું ક
એ બી સારું ફાયદે જ પડેને.
હા એટલે ફાયદો જ પડે આમ. તમારે બોલો કેવું ચાલે બીજું.
શાંત ગા રસો ભસો કરનાથી હવા મ છે કરવારવા
તમારે નીચે છેનો દીવો
કરો દ મને
તમાર નીચે પીપરનુંું ઝાડ છે.
જાાર.
એટલે કેટલું મોટું છે.
એ તો ખબર મોટું જ છે એમ તો એટલું બધું ક મોટું નથી.
એટલે મેં તો નહી જોયું ક્યારે.
બીજું બોલો.
બીલ તો બોલ.
ચલો બાય હું હવે મૂકું.
હા. થઈ ગયો ટાઈમ હોવ
બાય બાય સબમિટ કર દેગ
હાર જાત સાર